હા જય શ્રી કૃષ્ણ
હમ કેમ છો બસ બસ એકદમ મજામાં છે હ કામ કરીને પરવારી ગ્યા
હા હા હા કામ કરીને પરવારી ગઇ હો
ઓ ન તો લાવો હોય તે કામ નહી બસ જોવું કામ બધું પણ કિચન નું કામ બધું પૂરું કરી અને પેલા થોડી વા તમા તો વાત કરીએ આજકાલ ને હ બધી શોપિંગ ની સિઝન ચાલુ થઈ છે ને
હાય કેલા કઈક નહી કઈ કપડે લઈ તો આજે આપણે ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ વિશે થોડીક વાત કરશું
ચોક્કસ
શું છે બધું હમ તો પેલા તો શું છે આપણેે બધું ઓફલાઈન જ ખરીદી હતી. ઘરમાં આપડણે નાના નાની વસ્તુ લેવાની હોય ને તો એને માટે આપણે બાર દુકાને જ જોવું પડે. બધી વસ્તુ બાદ દુકાન જ મળે કરિયાણો હોય કે દૂધ ની કોઈોેવી પ્રોડક્ટ હોય ક. કે તમારે કપડા ને કઈ લેવાનું હોય તો કઈ પણ વસ્તુ હોય એ તમારે બધું બહારથી જ લેવાનું હતું. તો અત્યાર સુધી બધું ઓનલાઈન ઓનલાઈન કરતા બધું ક્વિક થઈ ગયું છે બધું તમને દસ મિનિટમાં તમે ઘરે બધું હાજર થઈ જાય છે. તો જેમ દરેક વસ્તુ ના ફાયદા ગેરફાયદા હોય છે, એમ ઓફલાઈન ઓનલાઈનમાં પણ એવું બધું હોય. પણ આપણે ઓફલાઈન ખરીદી કરવાની બહ વધારે મજા આવે છે. શું કેવું તમારે?
બઉુ સારી વાત ખરી મને તો ઓફલાઈન જ ખરીદી ગમે. કે આપણે આંખને ગમ્યું અને આપણેે લીધું. અને બદલાવાનું શું હોય કે લિમિટ હોય કે આપડે ગમે ત્યારે જઈને આપડી જાણીતી દુકાને જઈને બદલાઈ આવશું. બરાબર પણ ઓનલાઈનમાં મને થોડુંક ઓછી શોપિંગ ગમે કારણ કે એમાં શું થાય આપડી સાઈઝ છે આપણો કલર છે દેખ ખા હોય અને આપડે લઈએ છીએ તો એ કલર જયારે આપણા ઘરે આવે ને ત્યારે આપણને જોવય નથી ગમત. કારણ કે એ લોકો એ એ રીતના કેમેરામાં સેટ કર્યું હોય ને એટલે આમ આપણને બહુ સરસ લાગે એટલે આપણે અંજાઈ જઈએ. પછી આવે તો એની કઈક લિમિટ હોય સાત દિવસમાં તમારે લિમિટ કરી દેવાનું. એને કરતા મને ઓફલાઈન શોપિંગ બહુ ગમે છે શું કામ કે આંખને દેખ્યું. અમારા ઘરે તો વડીલો એમ જ કે આખે આંખને ગમે ને એઈ જોઈ ને લેવાનું. શૂનું. અને ઓનલાઈનમાં શું થાય છે ઝડપી આવે. પણ ઘણી વખત એક્સપાયરી ડેટની વસ્તુ બધી આવે છે. અને ઘણી વખત શું થાય છે કે ઈ બે રૂપિયા ઘટાડવામાં જઈએ. તો ઘણી વખત શરીર ને નુકસાન થઈ જાય એવી બી વસ્તુ. એ લોકો આપણને આપી દે છે કારણ કે ઓલું તો શું છે કે. તમે દુકાને જઈ તપાસીને પછી લ્યો છો.
હમ હમ બરાબ બરાબર બરાબર બરાબર છે.
તમે કરી છે ઓનલાઈન શોપિંગ કે ઓફલાઈન જ જો.
ના અમે ઓનલાઈન ખરી કરું છું ક્યારેક. પછી ક્યારે કોઈક અર્જન્ટ વસ્તુ હોય તો એમ થાય છે કે. ખરીદી કરી લઈએ તો ક્યારેક કર છીએ પણ પછી તમે કેયો છ. એમ આપ પછી તપાસી લઈએ છેી કે ભાઈ એમાં શું છે એ અને હું ક્યારે કપડા પણ મંગાવું છ. રીતે તો શું છે આમ ક્યારેક આમ ઓફર કરતા. આપને વેરાયટી ક્યારેક સરસ મળી જાય છે જોવા માટે તો હું ક્યારેક મગાવ છું. પણ એમાં શું છે પછી આપડે થોડા. ્ય જોવા પડે છે એ રિવ્યુ જોઈને પછી આપડે ઓનલાઈન પર ટ્રસ્ટ કરી શકીએ રોકાણમાં શું છ? કે પેલાીધું દુાન વાળા થોડા આપડા જાણીતા હોય અને જાણીતા ન આપ દસ વસ્તુ આપણને દેખાડે અને આપણે આંખ ગમે અને સ્કીન સાથે જે કલર મેચ થાય તો એ આપણે તરત તરત તં ચેક કરી શકીએ છેએ. તો મેં ઓફલાઈન પણ ખરીદી કરવા જાાવં છોને ઓફલાઈન તો શું છે બહ મજા આવે. આપને કરી કરવાની બે ચાર દુકાાન આપડણે ફરીએ.
અને આપણા ક્યારેક તો કોઈ સગા આપણે બહાર જઈએ. તો બેચાર આપડા સગા આપણને જાણીતા મળે તો વાતો ચીપ કરીએ. તો એ ઓફલાઈન આપને સારું લાગે ખરીદી કરું ને એ. આપડે ઘર બ નીકળાય એમ.
ઘરબાર નીકળાય આપણી ફ્રેન્ડ સર્કલ સાથે આપણે શોપિંગ કરવા જઈ શકીએ. એમ.
હમ.
આપડી ફ્રેન્ડ છે એમની સાથે. ત્યા આપણે શોપિંગ કરવા બી જઈ શકીએ કે ભાઈ ચાલ આપણે. ફ્રેન્ડસ છે કે ઘરના આપણા ભાભી હોય. બનો હોય નણંદો હોય એની સાથે. તે લઈને આપડણે બજારમાં જઈને ખરીદી કરી શકીએ. અને શું થાય કે સાથે થોડોક નાસ્તા પાણી ભી. તા ઓનલાઈનમાં. તો શું ઘરે ફોન ની ક્લિક કરીને અવા બે દિવસમાં પાર્સલ આવી ગયું. એવું થાય છે.
હા બતા. હમ ટાઈમ તો બે જગ્યા એટલો જ જાય છે કે. હા બરાબર છે સાચી વાત છે તમારી. બંને જગ્યાએ ટાઈમ તો એટલો જ જાય છે એક દ્રષ્ટિએ તમે જોવો ને તો. માર્કેટમાં જેમ તમારે બે કલાક થાય છે એમ ઓનલાઈન તમે જયારે કોઈ વસ્તુ સ્તુની પસંદગી કરવા બેસો તો એની માટે પણ તમારે બરાબર ટાઈમ આપવો પડે છે. કે આવી વસ્તુ કેવી છે એની સાઈઝ કેવી છે એનો કલર કેવો છે એના રિવ્યુ. વા અને આવી રીતે પછી ઓનલાઈનની સાઈટ પણ બહ બધી. એમેઝોન છે. ફ્લિપકાર્ટ છે મીશો છે અજીિયો છે તો બહ બધી. વબટ બધી વેબસાઇટમાં આપડે થોડી થોડી વાર જોવા જઈએ. તો જેટલો બાર માર્કેટમાં આપણે ટાઈમ લાગે છે એટલો જ ટાઈમ થઈ જતો હોય છે. તો એ ન કરતા. બેટર છે કે બહાર જઈને આપણે બે દુકાન ફરીને જ વસ્તુ લઈ લઈએ અને ઘણી વાર. તો આપણને પેલી દુકાનમાં.
તે તૂ ચડી જાય છે કે ના આ વસ્તુ સરસ એમ મને ગમ ગઈ છે એમ. તો શરદી માટે તો ઓફલાઈન. પણ બેસ્ત જ છે.
હમ મને તો છે ને ઓનલાઈન કરતા ઓફ. ઓફલાઈન વધારે ગમે છે. અને બજારમાં જાવું ગમે ઘણા ટાઈમથી બજારમાં ન ગયા હોય. તો બજારની જે અ અલૌકિક મજા છે. કે ભાઈ બે દુકાન નવી બની હોય તો બે જૂની. તૂટી હોય તો બે નવી દુકાન ને જોતા આવીએ બરાબર ને.
હા હા.
હલો.
અને એક વખત લેવાનું હોય તો બીજી હાલ અવાજ આવે છે. હવે આવ છે?
હા આવ્યો આવ્યું.
માર્કેટ માં જાય તો શું છે? અચ્છા માર્કેટમાં જાય તો શ છે? આપડે એક વસ્તુ લને આપડે બીજી પાંચ દુકાને બીજી બીજી પાંચ વસ્તુ લેતા આવીએ છીએ. હ કેમ કે માર્કેટમાં જાય આપણને કઈક ને કઈક નવું નવું જોવા મળે છે. તો બીજી ફરી લાગે એવી બીજી. હલો.
હા હલો બોલો આવ્યો હા આવ્યો અવાજ.
હલો.
હલો.
હલો. હા અજ નથી હોતો વયો જાયજ ઘડિયાળી અવાજ.
હા વય જાય છે એટલે તો હલું હલું કરું છું હા બોલ. હા હવે આવ્યો આવ્યો.
હમ હમ.
છે વાતાવરણ ના હિસાબે.
થડુંક વરસાદ જેવું ચાલુ થઈયું છે. તો લાગે છે કે ઇન્ટરનેટ ન કઈ. પશે હમ હ હ હ.
હ.
એટલે આપ માર્કેટમાં એક વસ્તુ લેવ થાય ને તો બીજી આપણને બીજી વસ્તુ સારી લાગે તો એ પણ આપણે સાથે લઈને આવીએ છીએ તો એક વસ્તુ કેટલાં વાગ્યા હોય તો બીજી પાંસો રૂપિયા એસ્ટ્રા આપે છે બસ સારું લાગે તો મે આવી જોઈએ. અ આપે ઘણી જરૂર વસ્તુ એવું જ આપણે લઈને આવી છીએ. અને ઓનલાઈનમાં એવું થતું નથી ઓનલાઈનમાં તો આપે એક વસ્તુ જો હો જોઈને મૂકી દઈએ છીએ. બીજી એકસ્ટા વસ્તુઓ સેમ એમાં જોતા નથી્. કેમ કે આપડે જે વસ્તુ જોવાની. હોય તોજ કરતા હોય એના રિલેટેડ બધી વસ્તુઓ દેખાય છે.
હમ. હા બરાબર છે. હા, આવે છે. અવાજ બોલો બોલો.
મે પછી આપડે શું છે. હમ એટલે પછી ઓફલાઈન હોય તો શું છે. સારું પડે છે. મેતમને કીધું એમ બીજી પાંચ વસ્તુ આપ લઈને આવી જાય તો આપ સારું લાગે છે. તમે ક્યારે એવું કર્યું છે. કે ખરીદી કરવાની એવું કઈક બન્યું છે કઈક બીજી વસ્તુ એ વિચારે બધું.
હા ઘ ઘણી ઘણી વખત. ઘણી વખત એવું થાય છે. કે લિસ્ટ બનાવીને ગયા હોય તો લિસ્ટ રહી જાય અને બીજી નવી વસ્તુ ઘણી બધી આવી જાય. પછી ઘરે આવીને યાદ આવે કે આ તો રહી ગઈ વસ્તુ એટલી બધી શોપિંગ કરવાની ઈચ્છા થાય છે. અને શોપિંગ કરવી તો ખુબ જ ગમે છે. અમને લોકોને પણ ઓફલાઈન. કે શું થાય કે આપણને આંખ દેખ્યું આંખને જે ગમ્યું એ લઈ લીધું. એવી રીતે અને ઘણી વખત થાય છે કે ભઈ અમે બજારમાં જઈએ જીએ. હલો.
મારા મમ્મી ના એ લોકો હતા ને એ લોકો શું કરતા કે બધા પેલા તો બાર મહિના અનાજ ને બધું સાથે જ લઈ લેતા. ને તો એ રીતે બાર દુકાને જાય અને ચાર ચાર પાંચ વસ્તુ ના નમૂના લેતા આવે. ઘઉં ના નમૂના ચાર પાંચ જગ્યાએથી લેતા હો બાજરા ના પેલા તો ઘઉંને બાજરોને. ચણા દાળ ને ચોખા ને બધું આવી રીતે બાર મહિનાની વસ્તુ ભરી લેતા ને. અત્યારે તો બધાને હુ છે. જગ્યા ની શો ટેજ જવાની બીક હોય અને ફેમિલી પણ બધા નાના થઈ ગયા. થ ગયો હોય એટલે જેટલ જરૂર હોય એટલું લઈ આવીને ખાતા હોય. પણ પેલા બાર મહિના ન જો આપડે ઘરમાં વસ્તુ ભરીને રાખવાની હોય તો એ તો આપડે બરાબર. બરાબર ચકાસીને જ લેવું પડે ને તો આવી રીતે. તે અમે મારા મમ્મી ની લોકો આવું બધું કરતા કે ઘઉ, ચોખા ને બાજરા ને એ બધાની વસ્તુ ના નમૂના છે. ને એ લઈ ને. આવતા પછી બધા કમ્પેર કરતા કે કઈ દુકાનમાં કેટલો ભાવ છે. અને ક્યાં ગામના છે. ઘઉ અને કેવા સારા છે. દાણો કેવો છે. એવું બધું જોતા વજન વાળું છે. હળવો દાણો છે. લાંબો દાણો છે. કે મીડિયમ કદવાળો છે. હા હા એટલે એ આ બધું. ઓફલાઈન બાર્ગેનિંગ પણ કરાવી શકીએ છીએ ત્યારે ઓનલાઈનમાં એવું કઈ હોતું નથી.
એટલે ઓફલાઈન ખરીદી કરવાની બહુ મજા આવે છે. આપણને એને. સારૂ લાગે હા.
હમ બોલો તમારી સાથે. વાત કરી ખુબ આનંદ થયો બરાબર.
હમ
અમે તો ઘર વખરીં મા તો એવું છે. ને એવું છે. કે અમે તો બધી ઓફલાઈન લઈએ. આપડા શું હવે કઈ બઉ તમે કીધું એમ બધું કુટુંબ નાનું થઈ ગયું એટલે જરૂરિયાત મુજબ થોડી થોડી લઈએ છીએ હવે ફેશન બહુ વધી ગય એટલે આપણી જૂની વસ્તુ નું તો કાઈ કોઈને ગમતી નથી એવું છે બોલો બાકી
ઠી હા બરાબર છે બસબર સરસતા મજ ક ગ હા હા તમારી સાથે વાત કરીને સરસ મજા આવી
મજા આવી ને આપડે આપડે ન કાલે પછી વાતો કરશું જય શ્રી કૃષ્ણ
એ જ શ્રી કૃષ્ણ આવજે